હત.
હલો.
હા બોલો મેડમ.
હલો જય માતાજી કેમ છો.
બસ મજામાં છો તમે બોલો.
હ ક્યાં શું વરસાદ પાણી છે ત્યાં.
અ હમણાં ત્રણ દિવસથી તો વરસાદ નથીયો ખુલ્લું વાતાવરણ.
અહિયાં એમજ છે ડોમબિલીમાં ત્રણ દિવસ નથી. બે દિવસ ત્યા વરસાદ નથી અહં ડુંબેલીમાં.
બરોબર હ હા અહિયાં તો ખુલ્લું વાતાવરણ છે.
હા હા.
થોડો એવું હોય એક્સ્ટ્રા તો વરસાદ આ બાજુ મોકલાવો ગુજરાત સાઈડ.
પણ બે દિવસ વરસાદ આવે પણ ગરમી કેટલી થાય છે જોઓ ને.
હા બફારો બહુ થાય.
બઉ બહુજ છે બઉુ વરસાદ ચાર દિવસ વરસાદ અહિયાં કે.
તો બહ હે વરસાદ પડે ને ત્યારે તો બહજ મજા આવે.
હો ઠંડી એવી લાગતી હતી મસ્ત. ઠંડી એવી લાગતી હતી ને એમ જાય બારે ને હવે બે દિવસ બધા સકાપાટ થઈ ગયા છે એ બાજુ તો.
હા અત્યારે તો બધું રોડ રસ્તા બધું સુકાઈ ગયું આ પાણી બધું અંદર ઉતરી. જો.
હા તમે ક્યા અહિયાં કરે નને. તમે તમે ક્યાં કને રેવાનું છે તમારું? ગુજરાતમાં છે બરોબર છે. શું કો છો બીજું પતિ ક્યાં ચાય પાણી પી લીધા.
હા ચા પાણી પી લીધા નાસ્તા પાણી કરી લીધા અડધી રસોઈ પણ બની ગઈ. શું બનાવ્યું આજે તમે રસોઈમાં.
હવે બનાવશું હવે જો હમણાં ચાય પીને નીકળી આની. મિરાલીની મમ્મી છે સાસુ છું હવે. હવે અમારા પોતરા ને હમણાં બનાવી દે છે ઢોસા. નાસ્તામાં ઉઠ્યો છે હમણાં. થાય અમારે જમવાનું દસ વાગે રાતના. હા નવ વાગે મારો છ નવ વાગે મારો છોકરો આવે. એટલે નવ વાગે સાડા આઠ વાગે. કિચનમાં જઈએ અડધી કલાકમાં રસોઈ પછી રા. ના તો કઈ સિમ્પલ જ હોય ને હા. તમે શું બનાવ છો અટાણી.
અમે આજે છે ને ગ્રેવી વાળા ચણાનું શાક બનાવ્યું છે. અને રોટલી. બસ અને બીજું છે એ દૂધ કેળા- આપડે દેશી ચણા આવે કે નહી છે હા- વિદેશી ચણાનું શાક બનાવ્યું છે. ચછા છે ગ્રેવીવાળું અને બાકી રોટલી. હા ટેસ્ટ વાઈઝ બહુ સરસ લાગે હા.
હા ઈ સરસલા હુંચમાં બનાવ્યો હતો દવીસ. સા રોજશું બનાવનું રસ.
ચણાનું શાક તો આપણે ઘણી વેરાયટીનું બનાવીએ. પણ આ છે ને થોડું વધારે છે. એટલે બીજું ચણાનું શાક કેવી રીતે બનાવું એમ.
આ ઘેવીર તો આમ કાંદા બટે કાંદા લસુણ ને ટમાટા તો.
એવું નહી જો પેલા છે. ને આપણે સૌથી પેલા તો. ચણા બાફી લીધા હોય પાણી નીતારે નાખ.
હા બરોબર છે.
પછી તેલ વઘાર મૂકી ને આપડે તેલ ઈ- વઘારમાં છે ને સે જેવી હિંગ અને હળદર નાખીને ચણા મૂકી દેવાના- બાફ બરાબર અને- પછી એમાં હળદર મરચું મીઠું હિંગ ધાણા જીરું આ બધા ન સરસ- ટેસ્ટી મસાલો બનાવી લેવાનો-
હા હા-
અને એ મિક્સ કરતું જવાનું અને થોડોક આપણે ઘઉંનોો લોટ બે ચમચી જેટલો- ઘઉં નો રોટલી
હા ઈ સાંભળ્યો છે ઘઉ નો લોટમેીરણા નો લોટ નાખીએ-
એટલે છે ને ચણા ના લોટ ન ટેસ્ટ આખો ચેન્જ લાગે- લ છે આ ઘઉ ના લોટવાળો જે આવશે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ઈ ઘઉં નો લોટ હોય કે નહી આપડે ઈ એમાં છે ને થોડીક વાર પાકે ને એટલી વાર દેવાનું અને પછી થોડુંક ગરમ પાણી કરવાનું એક સાઇડ અને ગરમ- પાણી કરી અને પછી તમે એ ચણાના શાકમાં નાખવાનું અને ખૂબ સરસ- થી છે એ ઉકળવા દેવાનું એટલે બધો એ મસાલો છે ને કાચો હોય ને એવો સ્વાદ ના લાગે- આપને એટલે ચણાનું- શાક છે ને એ રીતે કરશો ને પછી ઉપર છેલ્લે ગારને સિગ કરી નાખવાનો આપણે કોથમરીની નાખી હોય અને આ છે લસુણ પ્યાજ વાળું નહીિ સાદું જ
હા અમે કાંદા લસણ ન ગેવીમાં તેલમાં સાતરી પછી એમાં નાખીએ પ એમાં એક ચમચી ક્યારે ચણા ન લોટ પણ નાખી નાી એ થઈ જાય એના પછી નાખીએ એઇ એસરસ થાય બધા ને અલગ અલગ રીત હોય ને
હા ના એમાં એમ મૂડ ઉપર આધાર કે કઈ પ્રકારનું ચણાનું શાક બનાવવું છે ને જમનારની વ્યક્તિ કોણ છે એમાં એમાં શું છે અમારા ઘરે અમુક લોકો લસણ ડુંગરી ખાય ને અમુક લોકો લસણ ડુંગળી ન ખાય એટલે હા એટલે ઈ પ્રમાણે રસોઈ કરી પછ સાથે જમવામાં છે ને દૂધ કેળા લેવાના છે તો લસણ ડુંગળી વાળી રસોઈ બનાવી હોય આપડે તો પછી દૂધ કેળા સાથે ના ખાઈ શકો
પણ દૂધ કેળા જમવામા
હા બહુજ મસ્ત લાગે દૂધકેળા જમવામાં અત્યારે બનાવીને ફ્રીજમાં મૂકી દીધા જમવાના સમયે ફૂલ ઠંડા થઈ જશે. એટલે જમવામાં લ સુ બહમાં.
કેળ ને ઓલો ડ્રોઈંગ ઓલો કરી મૂકે એક રસ નઈ.
નહી પેલા છે ને દૂધ આપડે. દૂધ છે ને એ ગયડું કરીને રાખી દેવાનું ખાંડ વાળું. ગરમ કરી અને એક સાઈડ રાખવુ નાખી દેવાનું પણ થોડુંક ઠંડુ થાય ને એટલે આપણે છે ને એક કેળું લેવાનું પર પર્સન માટે કેળું લઈ અને આપણે પેલું પાઉભાજીનું ક્રસક ન આવે છે
હા હા
એક રસ અર્થે હને એક રસ કરી નાખવાનો
હા બરોબર છે
એ ક્રશ કરી અને થોડુંક મેસ જેવું થઈ જાય ને એટલે એમાં થોડુંક એવું દૂધ ઉમેરી દેવાનું કોઈને ખાટું દૂધવાર ઉભાવતું હોય કોઈને પાતળું ભાવતુહોય તો એ રીતે સેટિંગ કરી
પીધાય ગલાસમાં નાના નાના કટકા કરી ચમચાથી ઓલો કરી અધ કચરા એ સરસ લાગી અમે રાયતો બનાવીને કરીએ એમાં દહીં હોય દહીં માં થોડી સા હા સાક કેળો લાલ ગ્રીન મરચા રી રઈ નાિયાદ નાખી ને એક રાયતો બનાવીએ આા મસ્ત થાય.
પનાખ તમે.
આ કાકડી નાખીએ એમાં સિંગદાણા નાખીએ મસ્ત થાય અલગ અલગ રાયતા કેટલી જાતના આવે છે.
ઈ તો રાયતાાય ઘણી પ્રકાર ના આવે છે ને આ દૂધ કેળામાં છે ને ઘણ છે ચોકલેટ. ની ફ્લેવર વાર દું. કેળા બનાવે છે કોઈ અને કોઈ છે એ આવી રીતે સિમ્પલી ખાતા હોય છે.
હા, હા, હા, હા
એટલે બધાની શું કે જગ્યાએ જગ્યા ની રીત. અલગ અલગ હોય છે હ.
રાત ના એઈજ જોય ક પછી ક્યારેય મુઠી. ક્યારે ઢોકરા બનાવીએ ક્યારે દાઢ બકરી સવાર ના બરોબર. દારમાં શક રોટી હોય પણ રાતના કાઈ એક સિંગલ વસ્તુ હોય.
હમ, હમ, હમ ના અમારે તો રોટલી શાક તો કમ્પલસરી હોય.
ના અમાર ન હોય એટલું એટલે બનાવીએે ક્યારે? પણ મુ. ઉઠિયા હોય તો પછી દાળ ભાત જોઈએ, કડીી ખીચડી જોઈએ, ઢોકરા હોય તો ચાહે ઢોક. છોકરા ને ચટણી ઈ હાલે.
હા, મુઠિયામાય પાછી ઘણી પ્રકારની રેસીપી બને આપડે દૂધી ના. બનાવીએ મેથી ના બનાવીએ પછી મળા ના બનાવીએ હા ઘણી પ્રકાર. ટ ના મૂઠાય બન.
હા એ જ
ભાત ના તે બહુ જ સરસ લાગે છે મુઠિયા.
હા.
અ ભાતના મુઠિયા બનાવી ને એની સાથે તમે છે. એને એની સાથે મતલબ એમ કે ક્રંચી જેવા કરી અને ચા સાથે ખાવ તો બહુ મજા આવે.
હા ઈજ છે, બહુ મજા આવે નથી.
એટલે આમાં શું છે કે એરિયા વાઈઝ છે ને એ બધા. તો એના ટેસ્ટ અલગ હોય કોઈ સ્વીટ વધારે ખાતું હોય તો કોઈ નમકીન વધારે ખાતું હોય એવું. થને એમાં.
હા એ ટ પિનોઈને એ મન કિં જોુએત. થોડું ઘડું ગાંઠિયા સ્મમરા કે એવું બધું જોઈએ એ બધું નમકીન ઘરે બનાવતો હશો ને તમે
બરોબર તમારી વાત બીજું આજે શું નવીન માં કર્યું તમે
હજ તો જો કઈ નથી અલસી છે મીઠો દ રાખ્યો છે મુખવાસ બનાવી છે.
મુખવાસ બનાવો છે મેં પરમ દિવસે તલ નો મુખવાસ બનાવ્યો છે.
એગ એવી રીતે બનાવી તેલનો.
તલ નમુકવાસશે ને પેલા તલ ની સફાઈ કરી લીધી પૂરી પૂરી પછી છે ને લીમ. પૂ અને મીઠું નાખી? અને એક દિવસ માટે થઈને. થઈને રાઈખોમે.
હા.
બરાબર અને પછી છે ને એને સુકાવા માટે નહી મૂકવાનો એને મે તો છે જાડા તળિયા નું લોહીું હોય કે નહી આપડે ઈ જાડા તળિયા ના લોહયામાં. છે સી માચ ઉપર સે કે એ ક્રંચી થય ને ત્યાં સુધી સેક પછી તરત ન ભરી દીધો ડબ્બામાં થોડોક ઠંડો થયો ને. પછી ડબ્બામાં મેં ભય્યો અને પહેલાં જ હં
સલોય ને એમાં હૈદર નમક ને લીંબુ. ઈજરાક લગાડી બે મીઠું આમ લાડો જે. કરી રાખી દઈ પછી કોટન કપડા ઉપર સુકાવી. ને પછી શેકી લઈ અમે સુકાવી.
ના અમે છે ને સુકવતા નથી. પણ એમને એમ જ રાખી મૂકીએ છીએ આ એક ટૂંકમાં સાત આઠ કલાક પૂરતું રાખી મૂકીએ એમ
હા હા
એટલી સાત કે આઠ કલાક પૂરતો રાખી મૂક્યો ને એટલે તમારે માટે ટેસ્ટ બેસી જાય અને છે ને એ થઈ જાય ને તલનો મુખવાસ થઈ જાય ને એટલે આપણે પેલા હવાલા થી ચારી નાખવાનો એટલે જે એક્સ્ટ્રા હળદર મીઠું હોય ને બધ તો એની કરી છે, હમ્મ એટલે છે ને એ ખાવા ટાઈમે બધે પછી મોઢામાં અળતર મીઠું જાય એવાક
હા ઈ છે, એ પવાનોને ચેવડો બના પવાને શેકી લે પછી. ચારી લઈએને એટલે ઝીણો ઝીણો ભૂ
હા હ ઝીણો ઝીણો ભૂકો બધો નીકળી જાય હા હમ એટલે આ બધું છે આપડે લેડીસ ઘર માં ફરી બેઠા બેઠા કઈ કક કઈ કક નવ નવ કર્યા કઈ
કરે એને બધું નહી શું વાન શું બનાવી છે ત પ્રખ્યાત ક શીખાડો ચણ સાત શીખાડી દીધો
ચણન સાક્સખવાડન હમ્મ હમ્મ, અ તમે લસણ ડુંગરી ખાવ કે ના ખાવ?
હા હા ઈ તમે ખાઈ.
અ મેં આજે જ જો, મગનીદાર ઢોસા બનાવ્યા, તમારે બેબી ને હમણાં બ્રેકફાસ્ટ માં દેવા તો ને મારા, તો હમ્મ તો મગ મસૂર ની દાળ ના ડોસા બનાવ્યા, અ મગ ગ ની દાર આવેને આપડે, પેલી ફોતરા વગર ની દાર આવે ને જે. એને એક કલાક માટે પલાળી દેવાની, એને મસૂર ની દારને.
હા
અને ઈ જો પલળી જાય ને, પછી છે ને એમાં ડુંગળી, લીલું મરચું, આદ દુ અને લાલ સૂકું મરચું, આ બધું મૂકીને પેસ્ટ કરી આપવાની. ઈ પેસ્ટ થઈ જાય ને, પછી એને દસ મિનિટનો રેસ્ટ આપવાનો, અને જો ખાટ ટુ દહીં, છાશ હોય ને તો એનાથી પીસવાનું, અને સાથે મીઠું ઇન્કલુડ કર દેવાનું, અને દસ મિનિટ પછી છે ને ને ખૂબ ફેટી લેવાનો, અને પછી છે તમે જેમ ઢોસા ઉતરતા
હવે આ થઈ ગયો પાંચ પા એટલે દસ મિનિટ ઉતારો બીજો કર
થેન્ક યુ મેડમ.
હા થઈ ગયો, થઈ ગયો, થેન્કયુ, થેન્કયુ, થેન્કયુ.